ધવલભાઈ મારો આવાજ આવે છે.
હા તમારો આવાજ છે કેમ છો માજમ.
હા બસમાં મજામાં તમે કંઈક કાલે ફરવા ગયા હતા ક્યાંક. વાત મળી મને.
અમે અ દેવજીભાઈ અમે ફરવા ગયા હતા પણ અમે તમન ફોન ના કર્યો.
હા.
હા. હેલો. હેલો. હેલો. હેલો. હેલો.
હ.
અવાજ નહી આવતો.
મારો આવે છે.
તમારો હવે અવાજ આવે તમારો કેમ અવાજ કપાય. હેલો. હલો. હલો. અવાજ નહી આવે તો મેલ. હલો. હલો. હલો. હલો. હલો.
હા.
અવાજ ચેમ નહીં આવતો હવે આયો.